આમ ચ
બસ અમે એકદમ મજામાં તમે બોલો તમે કેમ છો
આજે તો શું થયું ખબર છે.
બોલો ને
હું આજે સવારે જતો હતો નોકરી પર તિય્યારે મેં એક એશ હું એક એંશી વર્ષના દાદાને ચાલતા ચાલતા મંદિરે જતા જોયા અમે
ઓહો
મેં દાદાને પૂછ્યું મે તમે આટલી ઉંમરે તમે મંદિરે એકલા ચાલતા જાઓ છો તમને કોઈ તકલીફ નથી પડતી દાદા કે‌
કારણ કે હું બી આ સિનિયર સિટીજન નુ જીવન મે બી આ ટોપિક પર તમારી સાથે વાત કરવા માંગુ છું કારણ કે તમે જે વાત કરી એસી વર્ષના કાકા એટલે હમણાંના ટાઈમમાં સિનિયર સિટીઝન જીવન એવું છે કે અત્યારે તમે જોશો કે લોકોની ઉંમર કેટલી મોટી એસી એસી પંચોતેર એસી વર્ષના બી તમે સિનિયર સિટીજનને જોશો તો એમનામાં હજી બી સ્કૂર્તિ ચાલી ફરી શકે એવું તમને જોવા મલશે ભલે આટલી ઉંમર હોય તો બી
એટલે તમે તમે એંશી વર્ષની વાત કરો અમારા નવસારીમાં તો એવો કિસ્સો છે કે લોકો અમારે અહીંયા લગભગ ત્રણ ચાર વરષ પહેલા એક રેકોર્ડ બનેલો એક એક કાકી હતા તો એકસો દસ વરષ જીવેલા બોલા
હા એટલે હું એજ કેવા માંગુ છું કે આ બધા જે સિનિયર સિટીજન નું જીવન છે. એ લોકો નું જીવન તમે જોશો ને તો તમે વા સાંભળીને ચોકી જશે એવું એમનું જીવન હોય છે.
તમે એમ તમે એમના જીવન વિશે થોડું ઘણું તમે જણાવી શકશો.
હા ચોક્કસ હું તમને જણાવી શકી હું સિનિયર સિટીઝન ના જીવન વિશે કહેવા માંગુ છું કે હવે તમે જોશો કે હાલની પરિસ્થિતિમાં તમે જોશો જે યુવાનો છે આપણ આ ટાઈમા જે ચાલીસ પંચાસ વર્ષના વ્યક તી જોશો તમને હમણાંથી એમ લાગે કે લોકોને ઘૂંટણના ઓપરેશન કરાવવા પડે છે લોકોને અત્યારથી નાની નાની ઉંમરે ડાયાબિટીસ બીપી એ બધું આવી ચૂક્યું છે કારણ કે અત્યારનો ખોરાક અત્યારની બધી સુવિધાઓને લીધે આપણું શરીર કામ કરી શકતું નથી વધારે અને તમે જયારે આ બધા સિનિયર સિટીઝન છે એમનું તમે જીવન જશો તો તમેમ એમની વાતો સાંભળીને જ ચોંકી જશો કારણ કે એમના જીવનમાં એક તો પેલા બધા ગામડામાં રહેતા હોય એટલે એ લોકોને ખુબ જ મજૂરી કરવાની હોય એ તો ચોક્કસ વાત છે એટલે એમનું જીવન તમને કહેવા જવં કે મારા દાદા પરદાદાની જ વાત કરું કે એ લોકો રેતા હતા ગામમાં તો ગામમાં એમને મજૂરી જ કરવાની હોય તમને ખબર જ હશે બીજું કઈ કરવાનું ના હોય પછી એક જે ઘરમાં રહેતા ત્યાં ત્યાં કઈ સુવિધા ના હોય પંખો ના હોય લાાઈટ લાઈટ કઈ હતું નહી ત્યારે તો અને ત્યારના સમયમાં એ લો કો જેવી રીતે જીવન જીવ્યા છે એમને મને બધી વાત કરેલી હતી કે અમે નાના હતા ત્યારે આટલું થી આટલું એ લોકોને પાંચ દસ કિલોમીટર ચાલુ હોય રહે તો ચાલતા ચાલતા જતા રહે સ્કૂલ થી ડાયરેક્ટ થિયેટર માં જતા રહે એટલે એમનું કઈ જીવન અલગ હતું ને મારા જે દાદા છે એમની વાત કરું કે એ ખાલી પંદર વર્ષ ના હતા ત્યારે પૈસાની ખુબ જ કમી હતી એટલે પંદર વર્ષની ઉંમરે ગામડાથી એકલા અમદાવાદ આવી ચુક્યા હતા અને અમદાવાદ આવીઈને ધંધો કરવા લાગ્યા હતા એટલે હું વાત કરીશ કે જેટલા બી તમે હમણાં મોટી ઉંમરના સિનિયર સિટીઝનને જોશો ને એમની એ બધાની ખાસિયત એજ છે કે એમને નાનપણમાં એમનો ખોરાક એવો હતો એમને એવું કામ કર્યું કે જેનાથી ત્યારે બી એકદમ સ્ફૂર્તિ વાળું એમનું શરીર લાગશે.
બિલકુલ સો ટકાની તમારી વાત સાંભળીને મને એવું લાગે છે કે સિનટીનું જીવન જીવન છે તે એ ખૂબ જ સરસ છે, અને હું તમે જે હમણાં વાત કરી કે આજકાલ લોકો ચાલીસ પચાસ વર્ષના થાય ત્યાંથી જ એમને ઘોટના દુખાવાને બધું થાય છે, તો એનું મુખ્ય કારણ જે છે કે આપ આપણે ત્યાં જે લોકો પહેલાં, પહેલાંના લોકો જ્યારે રહેેતા ને ગામડામાં અને અત્યારે લોકો મોટા મોટા ભાગના લોકો બધા શહેરમાં રહે છે, શહેરોમાં તમે જોઓ કે એક તો મેઇન મુખ્ય વાત છે ખોરાક તો ખોરાક આજકાલ એવો બધો આવી ગયો છે કે એ આપણી, બીમારીનું ઘર એમ કહેવાય કે, આજકાલનો ખોરાક જે છે એ ખૂબ જ ભેળસળ કરીને આપે જેને કારણે શરીરમાં ખૂબ જ રોગ થાય છે, લગગ ચાલીસ પચાસ વર્ષની ઉંમરે પગના ઓપરેશન કરાવે છે, તમે જુઓ કે આજકાલના એંસીી એંસી વર્ષના જે સિનિયર સિટીઝનન છે. એમને કોઈપણ જાનું ઓપરેશન હ ખાલી એમને અમુક કદાચ ડાયાબિટીસનું એવું હશે પણ બાકી એમનો કોઈપણ જાનો રોગ હોતો નથી, તમે જુઓ કે તેઓ અમુક તો એવા છે કે, લોકો સાહીઠ સિત્તેર વર્ષના લોકોને લાકડીની જરૂર પડે છે, તો અમુક તો એવા બી છે કે જે લોકોને લાકડી વગર એ કલાસ એકદમ ખૂબ વ્યવસ્થિત રીતે ચાલી શકે છે, અને બીજું તમે જુઓ કે સિનિયર સીટીઝન જોવાની વાત કરો તો એ લોકોએ સવારે વહેલા ઉઠી જવાનું એ લોકો રોડનો રોડનો નિયમો જ હોય, એ લોકો સવારે વહેલા ઉઠી જાય પછી મંદિરે જાય, પછી ઘરે આવીને મસ્ત ન્યૂઝપેપર વાંચવાનું. પછી નાસ્તો કરીને ફરીથી કોઈક એ લોકો પોતાનું રોજિંદુ કામ હોય એ લોકો મોસ્ટ ઓફ પ્રભુ ભક્તિમાં એ લોકો લાગેલા હોય, કારણ કે હવે આ ઉંમરે બીજું કોઈ એમ કામ એ લોકો પાસે એ એ લોકો કરી શકે છે. પણ મોટાભાગે એ લોકો અમુક લોકો વધારે ઉંમરને કારણે કો લોકો બહાર જઈ નહીં શકે, અને મોટાભાગના લોકો જે છે એ ભગવાનની ભક્તિ માટે લાગેલા હોય છે, એમનું જીવન તમે જોશો કે ખૂબ જ એકદમ સાદાાઈપૂર્ણ જીવન જીવે છે, અને એ લોકો આપણે કેવું કહીએ કે કે આપણે તો ખાવામાં મને આ નહીં ભાવે મને આ નહીં ભાવે, પણ એ લોકો જે છે એ એમનો મુખ્ય ખોરાક છે એ લોકોનો દૂધ અને રોટલો કારણ કે એ લોકો પહેલેથી ખૂબ જ સારીપૂર્ણક પૂર્ણ જીવન જીવેલા હોય છે. એથી એ લોકો દૂધ અને ર એટલાંથી એ લોકો એમનો ખોરાક ચલાવી લે છે.
હા. તમારી વાત આજે કરી એમનો શિડ્યુલ, હું એ કેવા માંગીશ કે એમનામાં ડિસિપ્લિન નામની એક એવી વસ્તુ હશે કે કપડામાં એ હજી સુધી નથી આવી, કારણ કે તમે આપણે આપણેે બધી નવી જરેશન છે, એમને ઉઠવાનો ટાઈમ ફિક્સ ના હોય. ક્યારેક આઠ વાગે ઉઠે ક્યારેક દસ વાગે ઉઠે ક્યારે પાંચ વાગે ઉઠી જાય, અને આ તમે સિનિયર સિટીઝનનું જીવન દશો એકદમ ડિસિપ્લિન એમનો જે શેડ્યુલ છે રોજ જેમ કરવાનો છે એ કરવાનું જ છે, તો તમે જોશો એમનો જે ટાઈમ હોય પાંચ કે છ વાગે ઉ એ ટાઈમે ઉઠી જ જાય છે, પણ એમને કોઈ અલારમ અલારમ ભગવાનને એવી સી ખબર કે એવી શક્તિ આપે છે અલાર્મ મૂકવાની બી જરૂર નથી પડતી, અને આપણે તો અલાર્મ મૂકે તો બી અલાર્મ સંભળાતો નથી એવું થાય છે, પછી તમે અ જીવનમાં જે જોશો વાત કરી પ્રભુ ભક્તિ આ વાત સાથે હું ત સો ટકા સહેમત છું, કારણ કે હવે એમને કોઈ કામ ધંધો કરવાનો નહી એમને મોસ્ટ ઓફ બધા સિનિયર સિટીજનનું જીવન જોશો તો એ ઘરે જ હોય છે, અને ઘરે એમનું આખું સિડ્યુલ જ હોય છે. સવારે ઉઠવાની તમે જે વાત કરી ઉઠીને મંદિરે જવું ને એ બધું જે એમનું શેડ્યુલ છે, એમાં જે મસ્ત હોય છે એમને કઈ બીજું કઈ કરવાનું પછી જમીને ઊઘવાનો ટાઈમ બી ફિક્સ હોય આપણી જનરેશનમાં જશો તો ઊઘવાનો કઈ નક્કી ના કોક વાર અગિયાર વાગે બાર વાગે, એટલે આ બધું એમનું જે જીવન છે એ એકદમ ખુબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, એમના જીવનમાં તમે જોશો કે વિવિધતા આવતી નથી, એકનું એમ જેમ શેડ્યુલ છે એમ જ ચાલ્યા કરે છે. અને એટલી ઉંમરે બી તે લોકો કેટલા બધા કાર્યો કરે છે વેલા ઉઠે છે ચાલીસ વધી શકે છે એટલે ખુબ આમ સારી વાત કેવું.
અને બીજી હું તમને એક વાત કરીશ કે આ એ આપણા પોતાના ઘરે પણ આપણા આપણાથી આપણા દાદા દા જાાદી લોકો હશે, સિનિયર સિટીઝન હશે એ લોકોને ખૂબ આપણે આદર આપવો જોઈએ, એ લોકોને માન સન્માન આપવો જોઈએ કારણ કે, એ લોકોને એવી ઈચ્છા છે કે મારા જે નાના ઉંમરના હોય, એ લોકો અમારી પાસે બેસીને વાતો કરે એ લોકો એ લોકોની વાત કરે, પછી એ લોકોની વાત આપણે સાંભળીએ અને આજકાલ કેવું છે તમે જુઓ કે આજકાલની જનરેશનને મોટા મોટી ઉંમરના વડીલો પાસે બેસવાનો ટાઈમ ન તો હું તમ એવી એક આશા રાખીશ કે તમારા ઘરે મારા ઘરે કોઈ પણનો ના મો આપણા જે દાદા દાદી લોકો હશે, એમની પાસે આપણે વધુમાં વધુ આપણે એક બે કલાક બેસીને આપણે સારા આરામથી વાત કરવી જોઈએ, આપણે એમને ઓર્ડર આપવો જોઈએ, આપણે એમનું માન સન્માન જળવવું જોઈએ, કારણ કે કારણ કે તેઓ આપણાથી ખૂબ મોટા છે અને તેઓ સિનિયર સિટીઝનમાં આવે એટલે એમનો, ખૂબ આદર કરવો જોઈએ કારણ કે એમને જ્યારે બી તકલીફ ન પડે એવું આપણે વરવર્તન કરવું જોઈએ.
હા તો અમારી સાથે સહમત છુ. જીવનમાં આપણી પાસે તો ટાઈમ કરવા માટે મોબાઈલ ની ખુબ જ સારી ટેક ટેલોજી છે, એમની પાસે આવું કઈ હોતું નથી એમને ટાઈમ પસાર કેવી રીતે કરવો કારણ કે, આપણે તમે જે વાત કરીએ આપણે બેસ કે આપણે એમની પાસે નહી બેસી તો એકલા એકલા વિચારો વિચારોમાં, એમ કઈ બી એમ ખોટા વિચારો આવી શકે છે અને તેનું કારણ જ છે એમની પાસે આ નવી ટેકનોલોજી નથી, એટલે એ લોકો બીજાને કઈ કઈ બી નથી શકતા અને પોતે એકલા એટલે તમે કીધું કે એ વાત સાથે તો હું સો ટકા સહેમત છું કે આપણે, એ લોકોને એક બે કલાક સાથે બેસીને એમનું માઇન્ડ ફ્રેશ થાય, એવી વાતો કરવી જોઈએ એમનું સાંભળવા જોઈએ નહી ત્યારે એમનું એમ જ લાગે કે ના ભાઈ, એકલો જીવન જીવું શું ને એ છે એટલે તમારી આ વાત તો મેં સેહમત છું.
બિલકુલ. અને કદાચ આજકાલના સિનિયર સિટીઝન લોકોને પણ આપણે મોબાઈલ આપણે આપેલો છે અ અમે અમુક ઘરમાં જોવું છે કે જે લોકો આજે મોટી ઉંમરના લોકો પાસે પણ એમનો એમનો પ્રવ જેમ સાો આપણા જેવો એન્ડ્રોઈડ પ સ્માર્ટ ફોન એ લોકોને સારો ફોન આપેલો હોય છે. તો અમુક લોકોને ફોન વાપરતા નથી આવડતા. તો એ લોકોને આપણે ફોન વાપરતા શીખ સારા ગીતો સંભળાવવા જોઈએ. અ આપણા મોબાઈલની અંદર ને ખરેખર આપણે ચાલ મોબાઈલ તો આપણે ત્યારે તમે વાત કરી કે મોબાઈલ લોકો પાછી ટાઈમ છે. પણ મોબાઈલ કેટલો જ જોવાનો એના કરતાં જો તમે સિનિયર સિટીઝન પા એ તમે એમની વાતો. સાંભળો છો તો તમને જીવનમાં કંઈક તમને તમ તમને સારા સંસ્કાર મળશે. આજકાલ તમે મોબાઈલ જોવાનું રીલ્સને બધું આવે છે. એ રીલ્સને બધું અમુક અમુક વાર ખાલી એમ માઇન્ડ ફ્રેશ કરવા જેવું છે. પણ એમની પાસેથી સંભળેલી વાતો તમે જીવનભર. યાદ રાખી શકતો. રાખી શકતો અનેને રાખી જ શકશ.
હા તમારી વાત સાચી છે. હું તો કહીશ કે એમનું જીવન ખુબ જ સારું છે. અને ખુબ જ સારી રીતે બધી. જે જીવે છે. એટલે એમના માટે આપ. આપ માટે તો એ ખુબ જ સાગત્યની બાબત કહેવાય. છેલ્લે તો એ કેહ છે સિનિયર સિટીઝન જીવનના ટોપિક પર તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ આવ્યો. તમારી પાસેથી અલગ અલગ વસ્તુઓ જાણવા મળી. એટ તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.
તો બિલકુલ બિલકુલ. મને પણ તમારી પાસે બી ખૂબ સારી વાતો જાણવા મળી. એના માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી પાછળ મળીશું. નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો.